કેમ છો?
બસ જો એકદમ મજામાં તમે કેમ છો?
બસ. બ તો તમારું થોડું કામ પડ
મળ્યું એટલે વાત કરું વાત જરા છોકરાઓને છે ને આખો. ઓ દીપટર પટર પેકેટો ખોલી ખોલી. ને ખાવ એમાં થાય એવું કે હું. ઘરમાં પણ આ લોકોને હવે દેશી નસ. સ્ભાવ બનાવીએ કે ઘઉં ની પૂરી. કે ચક્કોને ભાવતું નથી. એને બહારથી લાવેલું જ ખાવું જ ને પેટ વાળા નાસ્તા શરૂ તો કર્યા. પાર ના લાય છે એવું કે મારા મનમાં ક્યાંક એમ થાય. કે આપણે સારું તેલ વાપર રીને જયારે ગમે એમ કરીએ તો ગમે મુઘી વસ્તુ પણ લાવીએ પણ. બહાર ને હી મામાં ક આકની ક્યા ક. તે ચિંતા જ એવું લાગે કે આ. આવું જ તું પેટમાં નાખવું કે ન. રાખવું તો એની માટે તમારો શું મત છે. જે કે ઘર કે પેકેટ વાળા નાસ્ તા પણ આમ ના આવે.
જુઓ કે આ પ્રશ્ન તો બહુ સરસ અને તમે હમણાં આ જ જમાનામાં ચાલે એવું જ. પ્રશ્ન તમે મને પૂછ્યો. તો એમાં એવું છે કે ઘરમાં બનાવેલા નાસ્તા તો અ કેહેવાય ને સોટ ટક સોનું હોય ચોવીસ કેરેટ કેવાય આપણામાં. અને બહાર ના જે નાસ્તા હોય ને પેકેટ વાળા એ તમે જે કંપની પેકેટ કહો છો ને એ કંપની પેકેટમાં તો પ્રિઝર્વેટિવ ને એ લોકો એવા બધા તત્વો લ નાખતા હોય છે. પાવડર ને કે જેનાથી એ લોકો ચાર મહિના છ મહિના. ને એ લોકો અ આપણેે કેહેવાય ને કે તારીખ આપેલી હોય કે આટલા ટાઈમમાં જ ખાવાનું. ને આટલા દિવસ સુધી જ ખાવાનું કે છત્રીસ મહિના સુધી ખવાય કે. ચોવીસ મહિના સુધી ખવાય એવી રીતે તારીખો લખેલી હોય છે. એટલે એનો અર્થ શું થાય છે કે. એની અંદર ઘણા બધા એવા પઉડર ને કેમિકલ ને એ લોકો નાખતા હોય છે. કે જેના લીધે એ આટલો ટાઈમ ટકી શકે છે. આજે તમે એક વિચાર કરો કે તમે ઘરે પોતે કઈક બનાવી હોય પૂરી જ બનાવીવી હોય ઘઉંની. બરાબર છે તો એ ઘઉંની પૂરી તમે બહુ બહુ તો મહિનો સવા મહિનો કાઢી નાખો. એક ડબ્બામાં બી પેક કરી રાખો ટપર વેર હોય કે ગમે એવું હોય. તો એ તમે અગર એક ડબ્બામાં સીલ પેક કરી રાખો તો બી તમારા મહિનાની ઉપર તમારું એનું. જે કેહેવાય ને કે જે ટેસ્ટ હોય. એ તમારું એકદમ બદલાઈ જ જાય એ એના જેવો પહેલા જેવો તો ર રહે જ નહીં. તો તમે વિચાર કરો કે જે બહાર ના તૈયાર પેકેટ આવે છે. ચિપ્સ ના કે મેગી ના કે જે બી. એ બધી વસ્તુઓ કેટલી રીતે કેટલી હદ સુધી અ કેહેવાય ને. કે નુકસાનકારક છે આપણા શરીર માટે. એ છોકરાઓને ખબર નથી હોતી તો એક વખત છે ને તમારા છોકરાઓને જયારે પેકેટ મંગાવે ને તો એની પાછળ જે જે વસ્તુઓ લખેલી છે ને. કે આમાં આટલા પ્રમાણમાં આ છે ને ભલાણા છે ને ઢીકણા છે ને. પ્રોટીન છે ને કાર્બોહાઈડ્રેટ છે એ બધું એમને વંચાવજો. અને એમને કહેજો કે આ એક વસ્તુ આપણે ઘરે બનાવીએ. ને આપડણે આ ચોવીસ મહિના જે લખે છે કે છ મહિના ચાલો ને. કે આ વેફર છે અને એ તમને ચાર મહિના સુધી ચાલશે. તમે એમને એમ કહ કે આપડણે એક બટેટાનું વેફર નુ કરીએ ઘરે. અને આપણેે એને ચાર મહિના સુધી રાખીએ તો પછી જુઓ કેવું થાય છે. ત્યારે એ લોકોને એમની આંખ ખુલસે કે આ તો મમ્મી સાચી વાત કરે છે. કે ચાર મહિના સુધી આ વસ્તુ ઘરની બનાવેલી તે એર ટાઈટ ડબ્બામાં નાખેલી. પણ બગડી જાય છે કે એનું સ્વાદ બગડી જાય છે. કે નરમ પડી જાય છે કે ફંગસ લાગી જાય છે. તો એ લોકો એવી પેકેટ વાળી વસ્તુઓમાં કેટલું બધું નાખતા હશે. કે જે ચાર થી છ મહિના બધું ટકી રહે છે.
સાચે આ તમારો જે ત ખરેખર બહુ મને કામ લાગશે એવો. મને લાગે આજના જમાનાના બાળકોને ને છે ન તમે એમને. સમજ નથી પડતી પણ એ લો લોકોને તો અ સાબિત કરીને બચવું છે ને આ ખરાબ તો જે લોકો મગજ ચોક્કસ જ આ વસ્તુ અપનાવીશ અને જે તમા તો મને ખરેખર. તમે વચચીધું કે આ દૂધ અને દહી. ને છીને પેકેટો મળે છે. કે ટેટ પીને ત્રણ ત્રણ મહિના આજે. જે ગરમીનો સમય હતો ને એમાં આપણેે એકધા દિવસે પણ વાપરીએ તો આપણને સ્વાદ. દબામાં મહિના જોઈએ દૂધ ટકી શકે. તુ હોની અંદર કેટલા પ્રિઝર્વેટિવ્સને કેટલી અમારા શરીર ને કેટલી નુકસાન કર કરે છે પેકેટ ના અનુભવ થી તો મે લોકો ને ઘણું સતામાં છતાં બી દૂધ અને દહીમાં તો એ લોકો ને બહુ ઘર નું લાવો કે ભૈયા ની પાસેથી કને કંઈક બહુ સમજણ હોતી નથી. અને ફરક નથી પડી જતો પણ પણ નાશા લાગે છે કે એઈ બધી ઓલી બહારની કને સારું લાગે છે તો મને લાગે સેજ અપનાવીશ. પણ છે અને બાળકનું મન જેમ ચંચ ચણ હો આપણને બોલતા અત્યારે આજે જે આપણે ચાલીએ તો આપણને શોભે પણ. આજે પંદર વર્ષની ઉંમરે તો આપડે પણ. એવા જ હતું જ આમ ચટાકેદાર ખાવાનું. મન થાય શું તમને એવું લાગે છે ખ રૂ કે મામાં બસ એ લોકોને છૂટછાટ બહારની ની વસ્તુ ઘરની એમ કરીને થોડી. થોડું સમત કરવી જોઈએ શરૂઆતમાં કારણ કે જો ધ કરાવી દઈશ ને કેહેવાય ને કે આખો એ વધારે ફોર્ થી ઉપકડી રાખી અને અચાનક થી છો તોડીએ એ રીતે જ માણસ ના મન બ બધું એ લોકો મારા હ કેહ કરીને કેવા પર કે મારે કદાચ ઈ જો સાંભળે અને બહાર નું ખાવાનુ બંધ પણ મનમાં એ દબાવીને રાખશે. તો ક્યાં એમ વિચારશે કે ના ના મારે ખાવું તરે પણ અમે તો ખાવાના જ છીએ. તો એ ન થાય તે માટે. શું મા સમતોલપણું જાળવી રાખીને. થોડા અને થોડા દિવસ ગરમ. નુ ખાવામને લાગે છે કે આવો વિચાર. મારો યોગ્ય
અ કેવું છે કે છોકરાઓ જેમ તમે કીધું ને ચંચળ હોય. તો એ લોકો હવે સ્કૂલ જતા હોય કે કોલેજ જતા હોય કે નીચે રમવા જતા હોય. તો બધાના જે માતા પિતા હોય એ આપણી જેમ નથી વિચારતા. અમુક જણા તો એવા હોય ને કે બહાર નીકળે એટલે છોકરાઓને. અલગ અલગ બિસ્કીટ ક્રીમ વાળા કે આઈસક્રીમ કે ટેટ્રાપેક ના ફ્રુટી હોય. કે જે બી કોઈ વસ્તુ કોઈ પણ એક ઠંડા પીણા હોય. એ વસ્તુઓને આપી દે છે કે છોકરાઓ ચુપચાપ બેઠા હોય એક હાથમાં મોબાઈલ આપી દે. અને એક હાથમાં કઈ પણ પેકેટ આપી દે કે ભાઈ ચૂપચાપ બેઠા બેઠા જોયા કરે ને ખાયા કરે. એટલે આપણને હેરાન ન કરે તો ઈ વસ્તુ તમે એમને એવી રીતે કરી શકો છો. કે અ કેહેવાય ને જેવી રીતે મેં મારા બાળકોનું એવું એ લોકોને મેગી બહુ ભાવતી હતી. ઓકે તો મેં મેગીમાં એવું કર્યું કે પેલા તો આ લોકો શું કરતા કે. હર ત્રણ ચાર પાંચ દિવસ થાય ને એટલે મને કે મમ્મી મેગી ખાવી છે. ચીઝ વારી મેગી ને ઘી વાળી મેગી ને એવું બધું જુદું જુદું. મને કે એ લોકો બનાવી આપે તો પછી મને એમ થ કે આ તો બહુ વધારે થઈ જાય છે. એટલે મેં શું કર્યું મેં આ લોકોને કીધું કે જો તમને મેગી ખાવી છે ને. હું બી સમજુ છું કે ભાવતી વસ્તુ હોય ને ભલે ને ખરાબ હોય શરીર માટે. પણ આજે તમને એ વસ્તુ ભાવે છે. તો તમે એને એકદમ બંધ કરશો ને તમારા છોકરાઓ માટે બી તો એ એ લોકોને. ક્યાંક ને ક્યાંક એ લોકોને મનમાં એવું આવી જશે. કે મમ્મી ના પાડે છે ને છે ને મમ્મી ના હોય ત્યારે આપણે ખાઈ લેશું. કે મમ્મી આપડે બહાર નીકળશું ને તો મમ્મી થોડી જોવા આવવાની છે આપડણે ત્યારે ખાઈ લેશું. એટલે પછી છોકરાઓ શું ખોટું બોલતા બી શીખી જાય આમાં એના કરતા તમે. તમારી રીતે સમજાવીને એ લોકોને એમ કહેવાય. કે જો આજે રવિવાર છે ને આજે તને ખાવું હોય તો તું ખાઈ લે. પછી હવે સીધું તને આવતા રવિવારે મળશે. એટલે એક અમુક ટાઈમ પીરિયડ એ લોકો માટે સેટ કરી નાખો ને તમે. કે જો મેં જ કીધું કે મારા છોકરાઓને મેં કીધું છે કે તમને મેગી અતિ પ્રિય છે. તો આપણે મહિનામાં એક વાર મેગી ખાવાની હું બી ખાઈશ તમારી જોડે. ભલે નને ખોટી હોય ખરાબ હોય કે નુકસાન થતી હોય બધાને ખબર છે. પણ તમને એની માટે કેવાય ને. કે એ લોકોને એમ નથીયું કે મમ્મી એ ના પાડી. તો હવે જાતે જ મને કહે છે કે મમ્મી મહિનો થઈ ગયો હવે આપણે ક્યારે બનાવશું. ત્યારે હું એને કહું કે હા આપડે આ શનિવારે કે આ રવિવારે જે તારીખને ટાઈમ નક્કી કરે. દિવસ નક્કી કરે એ દિવસે પછી હું બનાવું એ લોકો જોડે હું બી ખઉં અને એ લોકોને બી ખવડાવું. એટલે એ લોકોને એવું ખોટું કરવાનું કે. અ મમ્મીને ખબર ન પડે એવા કામ કરવાના કે પછી. અ છુપીને ખાઈ લેવાનું એવું બી મન ન થાય. ખબર છે મમ્મી એ કીધું છે કે એક મહિના મેં એક વાર ખાશું. તો અત્યારે એક મહિનો થઈ ગયો તો એઈ દિવસે ખવાઈ જાય. એટલે એ પ્રમાણે તમે ધીમે ધીમે ધીમે ધીમે ઓછું કરશો ને. તો એ એક દિવસ એવો આવશે કે સામેથી એ લોકો કહે કે ના મમ્મી હવે નથી ખાવું એમ.
એ સો ટકા સાચી છે. કારણ કે ને આપણેે જો ખોટ રસ્તે ઉમર જેવી કાચી કાચી છે ને કં નથી લાગતી તો અને. આરો પણ તમારી સાથે બિલકુલ મળે છે. જે કરવું હોય ને એ વસ્તુ. તુ એને શા હોય તો એ વ્યક્તિ કર. અરે જી કરવા દો તો પણ કરે. અને જો છુપી રીતે કરે તો. આવું વસ્તુમાં પણ એવું થઈ શકે કે જો. બહુ જ ના પાડું કે આ તમારા શરીર માટે. તે સારું છુપાઈ ને અથવા તો હું. પરસપસ સીધા વગર એવી. રીતે ખા હોય તો એ લોકો એવી રીતે. એને આમ મતલબ આમ એવી રીતે કે સામે વાળા. ને એમ લાગે એમા જોયું નથી એટલે એ વર્તન. નમાં પણ એ દેખાય એ વસ્તુ ખાવાની. તો આ ગૃ અત અત્યંત. મને લાગે છે ને એ ક્યાંક ખોટો. ના માર્ગે તો મારે એ પણ વસ્તુ નું ધ્યાન રાખ. રાખીને પણ હું જાળવી રાખવાની આપણે. તે વાત કરીને આમાં ઉપયોગી નીવડશે. અને એમે કરતા ને એ લોકોને પોતે સમ. જાય કને પછી ધીવેથી. મે લોકો વણંક કા. એ લોકો ઘરનું બધું ખાતા થઈ. જાય બાર નું વધુ ખાતા થઈ જાય. એટલે બંને પણ આપડે આમ. કેવાય ને કે કરીએ તો સારું કરવાનું. પ્રયત્ન થશે એમ વિચારીને આપ. આપડે હું તમારી સાથે વાત કરીને ખરેખર. ઘણું બધું હું લાગ્યું તો તમારો ખુબ. ખુબ આ પણ ક્યારે પણ કઈ મુંંજારો. સેકાધ્યો અને બાળકોની સાથે. તે કેવી રીતે તમને ખરેખર ખૂબ સારું જ્ઞાન. પન છે તમારી અંદર અને એટલે જ મને એમ થયું કે. કે ચાલો તમારું મન પણ હડકું. હલો હળો રસ્તો મળે તો તમારો હૃદય હ્રદયથી.
જી જી જી તમારો પણ આભાર આપડે વાત કરી બહુ મજા આવી પાછા મળીશું.